હાલો શું કરી રહ્યા છો! મારો અવાજ આવે છે?
હા ભાઈ એકદમ અવાજ આવે છે, એકદમ બેસી રહેલા છે હમણાં તો બસ ખેતીના કામકાજ જ કીયા કરીશે, તમે શું કરો છો ઘરે હમણાં?
કઈ નહી હાલમાં પણ હું તો જે ગામમાં રહું છું, ત્યાં ખેતી નું પ્રમાણ હમણા સારું ચાલી રહી છે અને ચોમાસાની ઋતુ આવી રહી છે અવે તો. તરુંને એવું લાખી રહ્યા છે, તમે શું છે તરું એવું લખી દીધું છે?
હા ભાઈ હમણાં તો મતલબમાં ચોમાસો આવે એટલે કે તમને ખબર જ છે કે, આપણે ડાંગર ની ખેતી કરીએ છીએ અને ચોમાસું આવે એટલે પહેલા તો મતલબ મા અમે ખેટ ખેડવી દીધું, અને પછી હવે તેમાં તરુ નાખી તો તે જ મતલબમાં ચકલાને ઉડાવ્યા કરીએ હ છે કારણ કે ખુબ જરવા પલા ને એવા આવે છે તો જેથી કરીને બસ એ જ હમણાં તો કામકાજ ચાલી રહ્યું છે કે ટરું નાખ્યું છે થોડું થોડું મતલબમાં અ નીકળી પણ આવ્યું છે તો અમારે કેમ ચાલી રહ્યું હ છે ટરું વારું
હ હા એમ જોવા જ તો મારે પણ હમણાં શું છે આ વખતે તો કેરી પણ હતી સારી એવી તો અમે પાડી અને વરસાદ પણ તો જોવા જઈએ તો ધરો તો કેદાર નાખી દેધું છે પરંતુ હવે વરસાદ જ નથી પડી રહ્યો અને જોવા જએ તો જ આમ તો મે મહિના ના સ્ટાર્ટિંગ થી જ વરસાદ પડવાનું ચાલુ થઇ જાય છે પરંતુ હણા જોઈએ તો મે જૂન મહિનો પ પટી જવા પર આવ્યો છે આજે છવીસ સતાવીસ તારીખ થઈ ગઈ છે તો પણ વરસાદ ન કોઈ નામું નિશાન દેખાડો નથી અને તો મેં ઘણા બધી ન્યુઝ ચેનલમાં પણ જોયું છે કે વરસાદ આવે્યો તે ટદ્દન ઓછો પડવાનો છે અથવા તો પડશે જ નહી એવી સંભાવના છે તો અમને તો ઘણું બધું નુકસાન થશે કારણ કે જે વરસાદ ન પાણી દ્વારા અમે જે કરીએી તેના દ્વા અમને ખુબ જ ફાયદો થાય છે અને હવે જો વરસાદ જ નહીં પડ તો અમે તો ખુબ જ આર્થિક સંકટમાં મુકાઈ જશું કારણ કે ખેડૂતું શું હોય છે કે ગમે કરી ખેતી કરે છે અને જો એને કો નુકસાન થશે તો એ ભરપાઈ કોણ કરશે એમ તો જો બધા ખેડૂતોને નુકસાન થયું હોય તો અમે સરકાર સામે અરજી કરી શકીએ છીએ અને એ લોકો અમારી હજી સ્વીકારે પણ છે એટલે અમને સારું એવ વળતર મળી રહ્યા છે પરંતુ દર વર્ષે સરકાર પર સહાય માંગવી જ પડે છે અમારે કારણ કે જે વાતાવરણમાં હાલ મે ીિસ થય નથી અને ખાસ કરીને જે ગ્લોબલ વોર્મિંગ આપડે જોઈએ કે બધી જ જગ્યાએ ફેલાઈ રહી છે અને ગ્લોબલ વોર્મિંગ વિ તો એના કારણે ખેતીને કેવી રીતે અસર કરે છે જેમ કે જો ગ્લોબલ વોર્મિંગ આપડણે શું છે કે પ્લાસ્ટિકો કચરો ગમે ત્યાં ફેકતા હોએ છીએ પછી ઘણું બધું આપડે ગંદકી કરતા હોય છે કારખાનામાં પણ ધુમાડો ગમે ત્યાં નીકળ હોય છે પછી કારખાનામાં જે પાણી નું ગંડું પાણી હોય છે તેનો નિકલ પણ આપણે નદીઓમાં કરતા હોઈએ છીએ તો એના કારણે જે પ્રદુષણ થાય છે તે પ્રદુષણ વાતાવરણમાં ભળે છે એના કારણે ગ્લોબલ વોર્મિંગ થાય છે અને ગ્લોબલ વોર્મિંગને કારણે જે છે ને આપડા પશુછ ઓજ ના ખાડા એટલે કે ગાડા એટલે જે રાઉન્ સર્કલ ટપ ગોર ગોર ગાબડા પડી જાય છે અને એના કારણે શું થ છે કે જે સૂર્યને કિ તે પૃથ્વી પર એકમ સીધા પડે છેને જો કોઈ મનુષ્ય અથવા કોઈ પશુ ક્ષ પડે તો એને પણ ઘણું બધું નુકસાન થે છે અને કેટલીક વા મનુષ્ય રોગ પણ ઘણા બધા થઈ જેમ કે ચામડી રોગ થ પછી કોઈર શરદી ઉર જે નોર્મલ રોગ હોય છે એ પણ થઈ જાય છે એટલે આપડણે જેમ બનેને કચરાનોો નિકાલ ઓછો જ કરવો જોઈએ અને ગ્લોબલ કારણે વનસ્પતિ હોય તેને પણ નુકસાન થાય છે જેમ કે અમારે શું છે અમે ખેતી કરીએ છીએ તો અમારી કલમ પર જો એ સીધા ગ્લોબલ વોર્મિંગ એટલે કે જે એના કિરણો પડ્યા સૂર્યના તો અમારા કલમ ને પણ ઘણું બધું નુકસાન થવાનીમા રહેલી છે એટલે ગ્લોબલ વોર્મિંગ જેમ ઘટાડું જોઈએ અને જો આપણે તો હાલમાં તો થોડા ઘણા પણ આપડા પાક છે અમારો આવી રહ્યો છે પરંતુ જે આવનારી પેઢી છે તેઓ ખુબ જ મુસીબત માં મ ક જશે હાલમાં તો અમારી ઘર બાજુ જે બાળકો છે તેમને પણ એમના પેરેસ લોકો એવું જણાવે છે કે તમે ખેતી માં ઓછું ધ્યાન આપો કારણ કે એમ જોવા જઈએ તો ખેતી માં આજે કઈ રહેલું નથી આપડે એટલા પણ પૈસા લખીએ તેનોલા આપણને એટલા પણ પાછા મળતો નથી એમ આપણે નુકસાનમાં જઈએ છીએ અને હાલમાં શું છે પહેલાના સમયમાં શું કે દવાઓ પણ અમે છાતા નહી હતા અને જે છણી ખાતર હોય છે તેગ દ્વારા આપણે ખેતી કરી નાખતા હતા અને અમે થોડા પૈસામાં ઘણું બધો પ્રોફિટ એટલે કે નસો કમાઈ શકતા હતા પરંતુ હમણાં જોવા જઈએ તો અમે રાસાયણિક ખાટાનો ઉપયોગ કરીએ અને છાણી ફાટર પણ ઉપયોગ કરીએેીએ સાથે સાથે રાસાયણિક ખાટર જેમ કે હાલમાં જોવા જઈએ તો યુરિયા છે કોમ્પેક્ટ છે પછી ઓડશિયા નું ખાતર છે પછી ગાય ન ણી ખાતર છે ઘણા બધા ખાતર નો ઉપયોગ કરીે છે તે છતાં પણ અમને પરિણામ જોવા મળતા નથી કારણ કે વાત વાતાવરણ જ એવું છે કે કોઈ વાર ઉનાળામાં પણ વરસાદ પડે છે પછી ઉનાળા માં કોઈક દાળ એવું થાય છે કે ગરમી એમ તો રેગ્યુલર હોવી જોઈએ પરંતુ ક વાર ઠંડી લાગે છે એમ ઘણા બધા કિસા જોવા મળે છે કેટલીક વાર તો અમારે ત્યાં ઉનાળા માં બરફ પણ પડેલો જોવા મળેલો છે એટલે ઘણા બધું મુસીબતમાં મુકાઈ જ છે ખેડૂતો તો એના કારણે ખેડૂતને ખુબ જ નુકસાન થાય છે અને કોઈ વ્યક્તિ કંપનીમાં કામ કરતો હોય તો તેને કોઈ વાતાવરણમાં એટલો ચેન્જીસ થાય તો એને ધી અસર થતી નથી પરંતુ જે ખેડૂત છે તેને ખુબ જ અસર થાય છે એટલે અમાર બાજુ અમે લોકો ખુબ જ મુસીબતમાં મૂકી જાય છે તમારી બાજુ વાતાવરણ કેવી ચાલુ રહ્યું છે તમને ખેતી કરવા મજા આવી કે પેલા જે ખેતી કરતા તેના કરતા હણાં તમે ખોટમાં જઈ રહ્યા છો
હા ભાઈ મારે પણ એવું બધું ચાલી રહ્યું છે કારણ કે મતલબમાં ખેતીમાં તમને ખબર જ છે કે પહેલા તો વા પણ સારું હોવ જોઈએ તો જ મતલબ ખેતી આવી શકે તો આપડે મતલબ વાતાવરણ જો ખરાબ હશે તો મતલબ ખેતી થઈ જ ના શકે અને તમને ખબર જ છે કે આજકાલ માટે વાતાવરણ કેવું ચાલી રહ્યું તમે કીધું તેવું કે એ ઉનાળા માં બરફ પડે ને એવું બધું ચાલી રહ્યું છે તો તેનાથી મતલબ ખેતીમાં ખુબ જ વધારે ઇફેક્ટ થઈ શકે અને તમને ખબર જ છે કે જ્યારે મતલબ આ વરસાદ આવા તો જો જો આપડે મતલબ જયારે પણ ખેતી કરીએ તો ત્યારે વરસાદ જો વધારે પડી જાય તો પણ આપને ખોટ જાય શકે અને જો ઓછો પડે તો પણ આપને ખોટ જાય શકે કારણ કે જો મેં તમને વાત કરું પેલા વખતે ની અમારે પેલા વર્ષે શું થયું હતું તો વરસાદ મતલબમાં ખુબ જ વધારે પડી ગયો હતો અને અમેલી ઢોળ હતો ડાંગરો પણ તો ડાંગરના પાકમાં તમને ખબર છે કે ખુબ જ વાર વરસાદ પડી જાય તો ભાત પડી જાય છે અને ભાત પડી જવાથી મતલબમાં આપણે ત્યારે ને કટીંગ લઈ લેવું પડે આપે કટીંગ ને જો ભાત પડેલું જ રહ્યું તો આખું ભાત હ પણ કઈ કામ ના આવે અને બીજું મતલબ જે આખું આપડે જે પુરે્યા બનાવી તો પછતા પણ કઈ કામ ન આવે તો જેથી કરીને મારે પણ એવું જ હતું કે પેલી વખતે મતલબમાં કે અમે મતલબ માં એટલું બધું વરસાદ આવી ગયું તો અમે ભાત કાપવાનો મતલબમાં રહી જ ગયું અને વરસાદ એકકો ધર આવ્યા જ કરે કરે તો મતલબ અમારાથી ભાત કપાયું નહીં અને આખું ભાત મતલબ કોઈ ગયું તો તો મારાથી ભાત ન કપાયું તો તેના કારણે શું થયું કે અ આમાં આખું ભાત કહી ગયું અને ભાત કહી જવાના કારણે મને સારા પૈસા એમાં ન મળ્યા અને તે તેની મતલબ મને ખુબ ડરી ખોણ ગઈ પરંતુ છે ને ખોટ જવાના બદલે અમને મતલબ થયું કે ખોજો સરકારશ્રી અમે ખુબ જારે મદદ કરી સરકારશ્રીને અમે ફોટો પાડીને મોકલ્યો અને સરકારે એવી સ્કીમ કાઢેલી કે તમે જે ફોટો કાઢીને મોકલો અને જેટલું પણ નુકસાન થયું હોય તો તેટલું નુકસાન અમે ભરપાઈ કરી આપીશું તો મતલબ વસ્તુ ખુબ જ સારું કર્યું સરકારે અને તેને અમને અમે ફોટો પાડીને મોકલ્યો અને તેમને મતલબ અમને ખુબ જ સારું એવું પૈસા પણ આપ્યા જેટલું નુકસાન ગયું હતું નહી તો અમે આ વખતે ખેતી કરી જ ન શકતા કારણ કે જો એટલું બધું નુકસાન જોવાથી આપણને ખુબ જ વધારે પૈસા જતા હોય તો ખેતી શું કરવા કરવી તો એના માટે મતલબ ખુબ જ એવું અમને દુઃખ થયું હોય પેલી વખતે પરંતુ આ વખતે સરકારશ્રી ના કારણે અમને ખુબ જ સારું એવું પડ્યું અને અમે સારી રીતે ખેતી કરી શકીએ આવખેતે પણ અમે ડાંગર ની ખેતી લીધી છે તો આ વખતે હવે કેવી થાય કારણ વાતાવરણ જો સારું રહેશે તો ખેતી સારી થવાની છે અને સારા એવા પૈસા પણ મળશે અને જો તમને ખબર છે કે આપડણે જે ખેડૂત લોકો જે પૈસા કમાવીએ છી એ એટલે કે જેમ કે જે આપે જે પાક લઈએ છીએ તો પાક જયારે આપડે વેચવા જઈએ બજાર માં તો આપણને ખુબ જ ઓછા પૈસામાં આપડા લઈ લેવામાં આવે છે અને જયારે તે જ પાક બીજાજનને વેચવામાં આવે તો ત્યારે ખુબ જ વધારે પૈસા લેવામાં આવે તો એ સેમ વસ્તુ છે જેમ કે મતલબ અમારી પણ જયારે કેરી આપવા ગયા તો બજારમાં અમને ખુબ જ ઓછા ભાવ આપ પરંતુ ત્યારે જે કેરી બીજો વેપારી લઈ આવ્યો હતો તેમને ડબલ ભાવ આપવામાં આવ્યા એટલે ડબલ ભાવ તેમને આપી ગયા તો જયારે ખેડૂત પરથી એ વસ્તુ લાવવામાં આવે તો તેમને ખેડૂતને ખુબ જ વધારે પૈસા આપવામાં આવે તો મારે એક જ વસ્તુ કેવી છે કે મતલબમાં ખેડૂતને ઉામાંસા એટલા પસા તો મળ જ જોઈએ કે જેટલા પૈસા મતલબ તેને લગાવ્યા હોય તો મતલ ખેતી કરવા માટે તેમને ઉત્સાહ મળશે નહી તો ખેડૂત જેમાં ખેતી કરવાનો છોડી દેશે ને તો મતલબ આપડો જે દેશ કૃષિ કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે એ દેશ મતલબમાં કહેવામાં આવ અને આપડા દેશમાં ખેડૂતો ખુબ જ ઓછા થવા થઈ જવાના છે અને બનવ ખૂબ જ મુશ્કેલ ન કામ છે કારણ કે તેમાં ખૂબ જ વધારે પરિશ્રમ કરવો પડે છે અને મતલબ જે ઓફિસ પર બેસીને કામ કરવું અને પરિશ્રમ જે ખેતીમાં કરવું એમાં જમીન આસમાન ન ફરક છે કારણ કે ઓફિસમાં બેસીને કામ કોઈ પણ કરી શકે છે અને ખેતીમાં કામ કરવું હોય જે પરિશ્રમ નું કામ છે એ કરવું ખુબ જ અઘરું છે અને ખુબ જ ઓછા લોકો તા હોય છે અને જો તેમાં પણ જો તેને નફો ના થતો હોય તો એ લોકો તે કામ છોડી દેશે અને બધા શહેરમાં નીકળી જશે તો જેથી કરીને આપણા દેશ ન ખુબ જ વધારે એવું નુકસાન થઈ જવાનું છે તો ખેડૂતોને થોડીક સહાય થાય એવું કામ કરવું જોઈએ તમારે શું કેવું છે આ બાબત ઉપર
હા એમ જણાવ જોઈએ તો તમારી વાત પણ સાચી છે એટલે આપડે પણ જે ખેડૂતો છે તેના વિશે તો વિચારવું જોએ કારણ કે એ ખેડતો ક રું ટાઈમ ખેડૂતો જ નહી બનાશે તો બધાને ઘરે શાક રોટલી કે અમક બનશે એમ જોવા જઈએ તો ખેડૂતો જ આપડા દેશમાં એને ટકાવી રાખવા માટે આ બધા જ દેશમાં જો આ એનો અર્થવ્યવસ્થા દેશને ટકાવી રાખો હોય તો ખેડૂત ખુબ જ જરૂરી છે કારણ કે ખેડૂત વગર કઈ પણ શક્ય જ નથી કારણ કે ખેડૂત ખેતી કરે છે જેના કારણે એની જે વનસ્પતિઓ રોપે છે એના કારણે જ પ્રકાશ્લેષણ પણ થાય છે પછી પશુ પક્ષીઓ પણ જીવતા રહે છે કારણ કે ખેતીના કારણે જે આપડણે વૃક્ષો આવીએ છીએ તેના પર ચકલીઓ પછી ઘણા બધા પ્રાણીઓ પણ ત્યાં રહે છે ચકલીઓ પણ પરંપરા વૃક્ષ ઉપર માળો બાંધી રહે છે એટલે આપણે જેમ બનેમ આપડે વૃક્ષો થવા હોએ અને હાલમાં તો જોઈએ તોણી બધી વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે સરકારશ્રી દ્વારા તો આપડે એવું કરવું જોઈએ નહી જેમ મને તેમ વૃક્ષો કાપ અટકાવું જોઈએ કારણ કે વૃક્ષો જને રહેશે તો આવનારું જે ભવિષ્ય છે તેમાં ખબ જ આ બધી મુસીબતોનોો સામનો કરવો પડશે કાર કે મેં તમને પહેલા પણ કીધું કે માટે આપણા બાજુ હમણાં પણ એવું થઈ રહ્યું છે કે ઉનાળાની ધ્રુટમાં પણ ભર ઉનાળો વરસાદ પડી રહ્યો છે ઠંડીમાં પણ ઉનાળા જે ગરમી લાગી રહી છે અને કોઈ વાર એટલી ઠંડી લાગે છે કે બરફ પડવાની શક્યતામા વધી જાય છે અને કેટલી બરફ પડતો પણ જોવા મળે છે એટલે જેમ બને તેમમ આપે પ્રદુષણ થી દૂર રહેવું છે ખેતી તો કરવી જ સારું ચાલો પાછા મળશ ત્યારે આપણેે વાત કરીશું
હા ભાઈ ચાલો મળીએ